હલો.
હલો.
શું કર્યા છો ભાઈ હમણાં.
હાલમાં તો કઈ ને હમ જ હમ એક્ઝામ પ છે હ એ જ ફ્રી બેઠો છો બે એક મહિના હ તો એ જ વિચારશે કે ક પ્રવાસ જઈએ ને ચીક મજા લઈએ જિંદગીની તમે?
અમે પણ આખ કંઈ નહીં હ ઘરે બેસી રહેલા છે હું તો હમણાં હાલમાં શું છે આ બદલાતું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે તો તેના વિશે થોડી ઘણી વાત કરો એમ કને ફોન કરી્યો તમને કે તમે શું કરો છો ત્યાં તમારે ત્યાં શું છે હોસ્પિટલ કોઈ બીમાર પડીયું હોય. તો તમે હોસ્પિટલની મુલાકાત લો છો કે પરંપરાગત સેવાનો ઉપયોગ કરો છો.
હાલમાં તો તમને જણાવ્યું કે કે હું તો એજ કે અરે તો શહેરમાં રહીએ છીએ અને જે પણ અમને આવું કોઈ તકલીફ થઈ એટલે કે જેમ કે રોગ જે થઈ જાય તો પેલા તો અમે એજ કે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ડોક્ટરની જેવી સલાહ લઈએ છીએ અમે તો અને ડોક્ટર પણ સારી એવી સલાહ આપે છે અને શું કરવું જોઈએ કોઈ બીમારી થઈ કે કોઈ પણ એવું તમને ઇન્સ્પેક્શન થયું હોય તો પછી એમને એ માટે કહી છી અને જે સલાહ આપે તે અમને ઉપયોગ કરીએ છીએ તેનો અને સારી રીતે અમને જે થયું હોય તે સારી સારું પણ થઈ જાય છે અને જે ખર્ચ થાય છે વધારે પણ તો કરીએ જ શું એટલે શહેરોમાં તો વધારે પડતું આપણે ડોક્ટર ની જ સલાહ લઈએ છે તમે શું ગામડામાં રહ્યો છો તમે તો પછી તમેમ તો વધારે પડતી એજ કેુ વનસ્પતિ મળી રહેતી દવાઓ કે પછી એજ ને આધુનિક ઔષધી નો ઉપયોગ કરતા હશે ને તમારો.
હા જોવા જઈએ તો અમને શું કએીએ કે કોઈ પ્ર બીમાર પડી હોય વ્ય તોને તો હોસ્પિટલ લઈ જવા કરતા અમારે ત્યાં એમ તો હોસ્પિટલની સેવા ઉપલબ્ધ પણ નથી એમ તો હજુ બનતી છે હોસ્પિટલ અમારે ત્યાં પણ આવી ગઈ છે જેમ જે શિક્ષિત થયો છે એતે અમા ત્યા પણ આવી ગઈ છે. હોસ્પિટલ પરંતુ ત્યાં સુધી અમે શું છે કે જે ઔષધિ હોય છે તેનો જ ઉપયોગ કરી છ કારણ કે એ કુદરતી વનસ્પટીઓ છે એ આવણા માટે ખુબ જ ફાયદાકારક હોય છે અને એના કારણે જક ધીમો કોઈ પણ બીમારી ધીમે ધીમે મટે છે. પરંતુ એ ખુબ જ સારી હોય છેણ પરંતુ હોસ્પિટલમાં શું છે કોઈ પણ બીમારીનો જલ્દી ઉકેલ આવી શકે છે પરંતુ એનો કોઈ વાર આડ ઇફેક્ટ થવાની પણ ચાન્સીસ રહેલા હોય છે જયારે આપણે જો પરંપરાગત જે ઓષધિ હોય છે આયુર્વેદનો ઉપયોગ કરીએ તો એ ખુબ જ સારું ગણે છે અને કેટલાક લોકો આયુર્વેદમાં માનતા પણ નથી અને કેટલા લોકો માને છે અને જો ખાસ કરીને જે શહેરના લોકો છે એ લોકો તો આયુર્વેદમાં ખૂબ જ ઓછું માને છે અને જે ગામડા લોકો છે ખૂબ જ વધારે માને છે અને મેં તો કહું છું કે આયુર્વેદ એ ખૂબ જ સારી બાબત ગણાય છે અને જે તમે જે હોસ્પિટલમાં સેવા જે ઔદ્યોગિક રીતેાલ આધુનિક રીતે જે બીમારીનું નિરાકરણ લાવવામાં આવે એ પણ ખૂબ જ સારી બાબત ગણાય છે અને અમારે ત્યાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો અમે તો પરંપરાગત સેવા એટલે કે જે કુદરતી હોય છે તેનો જ ઉપયોગ કરીએ છે અને જો બીમારી કોઈ વધારે ગંભીર હોય તો જ અમે એનો હોસ્પિટલની મુલાકાત લઈએ છીએ તમારી બાજુ શું છે તમારી બાજુ હમણાં જે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે તમે શું કર્યું હતું તમે એનો કેવી રીતે ઉકેલાવ્યો હતો તમે પણ થોડી ઘણી કસરત ને મહેનત કરી હશે ને પહેલા થી તો એના બચી શકાય તે માટે.
હા કારણ કે કોરોના વાયરસ એ ખૂબ ઝેરી અને ચેપી હતો કારણ કે કોરોના વાયરસ તમે જાણો છો કે કેટલા બધા કેટલા બધા કેસ નીકળી ગ્યા હતા અને કેટલા બધા લોકો મૃત્યુ પર પામ્યા હતા એ સમયે તો બધાના જ ઘરમાં ડર નો માહોલ હતો કારણ કે એનું એજ કે બધા પરિવારો ચેકઅપ કરવા જાય ત્યાં એ લોકોને એવું કોરોના વાયરસ જાય એટલે નીકળી નહી આવે એમ ચેકઅપમાં એ જ માનતા હતા એટલે કરીને બધા પરિવારો ખુબ ડરી ગયા હતા અને એ સમયે એવું ડરવાનું તો ન હતું પરંતુ જે આપણને ફોલો કર આપે રૂલ્સ તે આપણે ફોલો કરવો પડે છે એમ એટલે આપ એટલું બધું શરીર આપણે આરસું પણ ના રાખવું જોઈએ અને આમ ફિટનેસ રાખવી જોઈએ સારી અને જે પણ આપણને રોગ થાય તો આપણે અગાઉથી પ્રિપેરેશન કરવું જોઈએ અને આપણું ચેકઅપ પણ અગાઉથી કરવું જોઈએ જેથી કરીને આપણે જે શરીરમાં જે રોગ છે તે ખબર તેના માટે કઈ સલાહ આપવી છે તે આપણે લેવી જોઈએ ડોક્ટરની અને કોરોના વાયરસ માટે કે આપને સરકારે જે પણ ફોલો કરવા માટે રૂલ આપેલા ફોલો કરેલા અને અરા ઘર માટે કોઈને પણ એવ કોરોના વાયરસ થયેલો ન હતો એમ તે સમયે તો હું ખૂબ સાચી રાખ હતી અને તે સમયે તો તમે જાણો છો કે એ સમયે તો બધા જ પરિવાર માટે ગંભીરજનક અને દેશ માટે પણ ખૂબ સારો ન કહેવાય પરંતુ હ કરીએ જ છું કેવા વાયરસ તો આવતા જ રહે છે કારણ કે આજના આધુનિક યુગમાં કોઈ પણ પ્રદુષણ એટલું થાય છે જેના કારણે આપણે કરી કરી શું શકીએ જેથી કરીને આપણે પ્રદુષણ અટકાવવું ખૂબ જરૂરી છે અને આ વાયરસ થી બચવું ખુબ જરૂરી જ છે. એ તો એ છે જ કારણ કે શહેરોમાં તમે જાણો છો કે શહેરોમાં તો પ્રદુષણ ખૂબ એવું ફેલાયા કરે છે પરંતુ અમે તો અમે જે શહેરમાં રહીએ છીએ ત્યાં તો પહેલા થતું હતું પ્રદુષણ પણ આજકાલના અમે જે વર્ષમાં એક વર્ષ જેવું થયું છે ત્યાં સુધી અરે સારું છે એટલે અમે ગામ એટલે કે જે અ જે ગામડામાં રહેતા પહેલા ત્યાંથી તો હું કેટલા દસેક વર્ષ પટી ગયો અને પછી હું શહેરમાં ગયો એમ એટલે ગામડામાં રવાની તો મને પણ ખુબ મજા આવતી હતી અને ગામ ગામડામાં જ રહેવું જોવ વધારે તેજ પણ તો શહેરમાં પણ રહેવું જરૂરી જ છે કારણ કે જે હું જોબ કરું છું તે શહેરમાં રહું તો જે સારું એમ પછી મારે પલ ઉભો કરવું પડે છે એટલે કે ત્યાં સુધી પાછું ગામડામાં આવું અને પછી ત્યાંથી પાછું શહેરમાં જોબ કરવો જોઈએ એમાં ટાઈમ નીકળી જાય છે આથી સમય બચવા માટે હું શહેરમાં રહું છું એમ વધારે પડતો એટ જ છે એટલે કે આરોગ્ય માટે તો જ કે આપણે શહેરમાં તો તમે જાણો છો કે વધારે ડૉક્ટરની જ સલા લે છે અને ડોક્ટરનું જ બધું માને છે અને હું પણ તો વધારે ડૉક્ટરમાં માનું છું પરંતુ જ્યારે હું ગામડામાં રહેતો ત્યારે તમે જે કીધું કે તમારે વધારે પડત એ જ કે ઘરેલુ ઈલાજ વધારે કરો છે અનેટ ત્યાંથી સારું થઈ જાય છે અને દવાઓ ખૂબ ઓછી લે છેું એ દવા આપણે ઓછીમાં ઓછી લઈએ તો આપણા શરીરમાં ત સારું જ છે પરંતુ હવે કરીએ જ શું કારણ કે દવાઓ પણ એટલી ઘણી બધી એમજીની હોય છે જેના કારણે આપણું શરીર પણ એટલું ટેવાયેલું ન હોય અને આપણું આપણું શરીર એટલે પેટમાં પણ ગરમ થઈ જાય છે જેના કારણે આપણે એટલે આપણા શરીરમાં એ જે ખીલ પડે કે પછી એ ગરમી જેવી ઉત્પન્ન થઈ જાય છે તે સારું ન કહેવાય પરુ ઘ શું દવા તો લેવી જ પડે છે એમ તમામેટો એ તમાટો વધારે પડતા ઘરે ઈલાજ જ કરતા હશે એમ તમારા ઘરના તો બધા તમારા ઘરે એવું કઈ થયું હશે કે એટ તમે જે ઈલાજ કર્યો ઘરેલુથી તો પણ તમારો જે રોગ થયોય તમે નહી આવ્યો હોય તો પછી તમારી ડોક્ટર ની સલાહ લઈ દે કે પછી એ બધ ઘણો ટાઈમ બીતી ગયો પછી પણ તમે ઘરેલુ ઈલાજ જ કર્યું.
હા એકવાર એવો બનાવ તો બન્યો હતો કે અમારી તો તો નઈ બન્યો હતો પરંતુ અમાર કુટુંબમાં જે કાટ હતા તેમને એક વાર શું થયોું કે તાવ ઉપર આવ હતોું અને ગંભીરતા ઉપર આવી ગયો હતો અમે પેલા આયુર્વેદ નો ઉપયોગ કર્યો પરંતુ એમની ઉંમર થઈ ગઈ હોવાથી કે પછી કોઈ બીજું વાતાવરણ પડેું તેના કારણોસ કે તે ખબર નહ પણ તેના જે ઔષધિ વાપરી છે તેને બ કોઈ આ પર અસર નહી છે અને એના કારણે જે દાદા હતા તે વધારે બીમાર પડતા ગયા અને એક તો ત્યારે ઋતુ પણ ચોમાસાની હતું એટલે અમારી બાજુ પૂરેપૂરી ઔષધિ તો મળી રહી હતી અને અમે એનો ઉપયોગ પણ કર્યો હતો પરંતુ સારું નહી થયુંાને તો અમે એને હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતા પરંતુ એમાં થયું કે હોસ્પિટલ જવા માટે નીકળ્યા પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે એમ્બ્યુલન્સ આવી. પણ તેમાં પણ ઘણો એવો સમય પસાર થઈ ગયો તો અમારે પછી તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અમે જ્યારે હોસ્પિટલમાં ગયા અને જ્યાં ટાઈમ ટુ ટાઈમ એમ તો પચી ગયા હતા થોડું થોડું લેટ થયું હતું પર ટું એટલું લેટ ચાલી જાય તે એવું હતું એટલે અમે ત્યાં ગયા અને દાદાને તાત્કાલિક એડમિટ કરી દીધા અને આધુનિક જે ટેકનોલોજી હતી તેમના દ્વારા એમનું એ જે ઓપરેશન કરવામાં આવ્યું અને ફાઈનલી એ લોકો દાદા જે હતા તે સારા થઈને આવ્યા હતા ઘરે ત્યારે અમને ખુબ જ આનંદ થયો હતો. અને અમને વિશ્વાસ પણ હતો એમ તો કે ટેકનોલોજી કરી એ પણ ખૂબ જ સારી બાબત છે અને પરંપરાગત પણ અને અમે ડોક્ટરને પણ જણાવ્યું કે અમે આ બધી ઔષધિઓનો પણ ઉપયોગ કરેલો પડો એમના પર કોઈ અસર નહી થઈ હતી તો અમને ડોક્ટરે એના કારણમાં એવું બતાવલું હતું. જણાવ્યું હત કે આમણાં વાતાવરણ જ એવું છે કે તમે જે આમ કોઈ પણ બીમારી થાય જે આ ટેકનોલોજીને કારણે કોઈ પણ બીમારી થાય તો તેનો ઉપયોગ આપણે ટેકનોલોજી દ્વારા જ થઈ શકી છીએ અને ઔષધિઓ તેમાં આપ કોઈ ખાસ ફેરફાર કરી શકતી નથી એટલે ત્યારે અમને જાણવા મળ્યું કે આપણે ટેકનોલોજી પણ એવી ખુબ જ સારી બાબત ગણાય છે એનો પણ ઉપયોગ કરવો જ જોઈએ અને એના પરી અમને ઘણું બધું શીખવા પણ મળ્યું છે તમે શું છે તમે તો કોઈ વાર પરંપરાગત રીતે સારા થયા છો કે પછી હંમેશા માટે ટેકનો. અ ટેકનોલોજીનોો ઉપયોગ કરો છો સારા થવા માટે.
પેલા તો એજ કે જેમ કે નાની નાની બીમારીઓ છે જેમ કે શરદી ટાવ ઉધરસ એવી બીમારી માટે તો. ઘરેલુવાજ મળી રહે છેમ જેમ કે હું કડું પાણી પીવું જેના કારણે. શરદી પણ એ ગરમમાં હોય તો થઈ જાય છે અને ઉધરસ માટે એવું કઈ અદરક ખાવું કે જેના કારણે. આપ ઉધર સારી થઈ જાય છે અને ટાવ માટે તો એજ છે કે ટાાવ માટે આપડે જે ખાવાનું ખાય વધારે પડત ખું જોઈએને બેસીને રહેવું જોઈએને હલનચલન કરતું રહેવું જોઈએ એ પણ ઘરેલું ઇલાજ છે તે ઇલાજ થી તો હું સારો થઈ ગયો છું અને એ માટે. દવા હું ના લઉં છું કારણ કે આપડે એ નાની નાની બીમારી માટે આપડ દવા લઈએ તો આપડું શરીર એટલું. પેલું ખરાબ થઈ જાય છે અને તેમાં. સારું ન ક એટલે વધારે પડ દવાનો જ ઉપયોગ કરે તો આપણું શરીરમાં એટલું બધું એટલે ગરમ એમજી વાળી દવા પીએ તો આપણા માટે શરીર માં. સારું ના થાય એમ એ માટે એજ કે પછી જો મોટા પ્રમાણે કે લાંબા ગાળિયાની બીમારી થઈ જાય તો પછી એ માટે તો દવા લેવી ખુબ જરૂરી છે મારા ઘરમાં એક દાદ ના એવું છે કે સુુગર થઈ ગયેલું તેમાં થઈ ગયેલું એમ તેથી કરીને એ લોકો તો હવે. જાણો છો કે સુગર તો એ લાઈફ ટાઈમ માટે હોય જ છે એમ તે સારું થાય જ નહીિ જેથી કરીને દવા તો લેવી જ પડે છે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એટલે આવી બીમારીથી બચવું ખૂબ જરૂરી છે અને હું પણ તો ખૂબ કાળજી રાખું છું અને આવી બીમારી ન થઈ મારા પરિવારમાં. ને પણ તેમના માટે હું ઘરે પણ ઘણી બધી સલાહ આપું છું ઓનલાઈન પણ જોઉં છું કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ રોગ ના ફેલાય માટે તમે શું તમારા પરિવારમાં કોઈ છે આવું કઈ બીમારી લાંબા ગાળાની.
એમ તો જોવા જીએ તો અમને તો કોઈ બીમારી નથી અને ખાસ કરીને આ બીમારી ના થાય ત્યાં સુધી સારું હોય છે, અને મને તમારી સાથે વાત કરી ઘણું બધું શીખવા મળ્યું સે, અને મને ખુબ જ આનંદ પણ થયો, અને તમે જે નવી નવી વસ્તુઓ વિશે જણાવ્યું જેમ કે સુગર એ બધી ગંભીર બીમારીઓ વિશે તમે જણાવ્યું કોરોના વાયરસ છે, એ બધી બીમારીઓ અમારે ત્યાં પણ આવી હતી, પરંતુ હાલમાં તો ખુબ જ સારું વાતાવરણ છે, અને લોકો પણ જે પ્રકૃતિ પ્રત્યે સભાન થયા છે જેને કારણે વનસ્પતિઓનો પણ વધારે ઉપયોગ એટલે કે વનસ્પતિઓ પણ વધારે વાવામાં આવી છે. એટલે ખુબ જ મજા આવી છે, હાલમાં તો અને અહિયા ગામડાનું જીવન તો ખુબ જ તંદુરસ્તી ભર્યું છે, ચાલો કોઈ વાર મળીશું, ત્યારે આપણે અંદર ઉઊંડાણમાં જઈને વાત કરીશું.
હા સારું.